હાલો બસ- - જો છોકરાઓને હુંવડાવીએ છીએ.
ના ના એમ જ છોકરાને હુવરાવીએ છીએ.
છોકરાને હુંડાવશ હુંતા નથી હજી તમારા છોકરા?
છોકરા હજી ન સુવે અગિયાર સાડાઅગિયાર એ જાગે છે
હ હઅ જાગે છે.
હમ.
હ અમારે તો જો હમણા હુઇ જાશે છોકરા.
હમ.
હમ હમ અમારતો વેલા વરસાદ અમારે જો ચાલુ જ છે વરસાદ ની તો વાત જ ન પૂછો અનરાધાર જ વરહે સે વરહે એટલે આખો દી ઝીણો ઝીણો ઝીણો ઝીણો ચાલુ જ છે
અમારે બોઅજ છે અહીં અને અત્યારે તો બોવજ નો આવે છે
ઓહો અત્યારે બહુ જ છે
હમ બઉ જ છે અત્યારે
હઅ તો સારું અમારે તો બા કેતા તા અત્યારે નથી
અત્યારે તો કેવો આવે આખોડી ચાલુ થયો દસ વાગા નો તો બોજ નો આવે
હઅ એ તો સારુ કેવા સારુ ગરમી ન થાય ને કે તોય ગરમી થાય
ના ના ગરમી તો થાય એમ તો
હમ હમ ઠેક
હઅ
હમ સારું
હમ્મ.
તોમે કીધું તમે બધા નવરા થઈ ગયા
હા હો નવરા થઈ ગયા જમી લીધું
હમ્મ.
શું શું હાલે બાકી શું હાલે બાકી તમારુ
બસ છું સારું છોકરાને ઘોડિયા માખી શું એડા
હમ્મ હમ્મ.
નિસ કર વિયોગ
અમારે છોકરા હતા અમે પાસે સીખ
અમારે તોજી કોડિયામાં ઘિસોડીય એ હોઈ જાય હસય ઘડિક કેમાં
હમ્મ.
મુ તો લોહી પી જે છે આખો દી
તેમાં એમસ મહા નાગરી જોઓ પૂર આયવુ બાર વૈ ગયો હતો. વિમાન દલ તો હું આવું એને
છે તો હોય જાય એમને
નારે ના મોમ હોય
છે. હમ્મ અમારે દૂધ પીવે દૂધ પી પછી હવે શુંવે એવું કરશે.
તમાર હસ બેન શું કરેશ.
હસબન્ડ ને હસબન તમ કેઈ રખડશે
હા.
હસબન તો કઈ કઈ ખબર નઈ હસ બેન તો અમે સિંહ મારા છોકરા આવને બધા એ હવે જ હા તું હુંવાની તૈયારી કરશું.
હમ્મ.
હું હાલ બીજું કે
કાઈ નહી બેન અ મારે તો કઈ નવીન માં નથી બીજું શું તમે કયો નવીનમાં
નવીન માં તો અમારે કઈ નથી અમે જલસા કરી આવે વરસાદ આવે તે ગાભા હુકાતા નથી એ ઘરમાં દોરી બાંધ બાંધીએ હુંકાવીએ પંખોને ચાલુ રાખીએ
અમે એમ જ અમે એસ્ટેન મા છું હુકવા અંદર લીધા
હ હમ્મ છે અમાર તો બાય વાનો જ વારો નથી આવતો અંદર જ હુંકાવવાનો ધોઈ ધોઈ ને
તે અમારે આજ તો એમ જ થીયું બપોરથી નો વરસાદ ચાલુ જ છે. એ હું ને તું બાત
કઈ હૂકવવાનો નહી બારને હૂકવે રાયતે બધું એ લઈને સુએ ને એમાંય બા પાણી કાઇ નુ નથ આયવું. હુંકાલે હવારે આયિશે પાણી નથી હાવ પાઈપ તૂટી ગયો.
તો વાસન સેનાથી કઈરા.
વાસણ અત્યારે તો ધોયાય નથી હવે હવાર પાણી આવશે તો એ ધોઈ લેહું નકર ડ્રમ તો ભયરો એમ તો બસો લીટર નું
હા પછી નાવા ધોવામાં જોઈએ ન પાસે
હા એટલે જ ને બધાયે છોકરા સે એટલે હવે જોઈએ ને એને
હમ્મ.
નાવામા કપડા તાણ જગી તો હવારે આવી જાહે એ પાણી પાણી જ નથી આવ નીચે પાણી વગર નુ ગાભાઈ કેટલા બધા થઈ ગયા છે.
હા, પસી મશીનમાંય તો આલે નહી ને પાસા ઓલા તો.
કેવાય.
આ પાણી ન હોય તો મશીન માંય ન હાલે ન?
હ, પાણી તો જોઈએ જ ને ગમે એમ હાયથે ધોઈએ તો પાણી તો જોહે જ, પાણી વગરની તો કઈજ છે હવે અમારે તો, પીવામાં. પાણી આવી જાય તો હાંરું ન કરતો કાયલે એમ જ થાહે. કાઈલ નું કીધું તુ હ.
તેમજ તમારે અહિં તો વરસાદ જ ચાલુ છે આજ બપોરના જરમર જરમર ચાલુ છે. ત્યારથી આતો બહુ જ ન ચાલુ થઈ ગયું.
હમ હ.
તો ઇ બાજુ પસી ન હોય ને બા ના બાજુ બા બાજુ, ને એ બાજુ. જો વરસાદ ના હોય ને પસી
હ અ ઈ બાજુ નહી હોય.
હમ.
હમ.
હમ હમ.
બોલો.
હું હવે હું જઈમુ તમેં માં દીકરા.
એનું ગલકાનું શાક બનાવ્યું તું બાખરી બનાયવી તી.
હમ.
હમ ગલકા નું શાકને ભાખરી, એવું કઈરું તુ એમ ને.
હ, ઉપર રોટલી કયરી તી. તો પસી હું કરું ભીંડા નું શાક રોટલી બનાવી ધીતી પછી ગલકા નું શાક પાપડી નું
બિલકુલ ગમે બપોરે મેગી ખાતી તી અત્યારે આવે. પરોઠા કયરા તા ને દહી વઘાયરુ તુ. હા કોઈ રું તુ. ખાઈ લીધું અત્યારે હવાઈ હતામ ગ્યા બહાર ગયા તા થક કર્યા તા એક પૈકી એવા.
હા
પછી હાવ થાકી ગયા તો રસોઈ કઈ બનાવીની. ના કઈ પાણી નથી કઈ મજા નથી આવતી પાણી વગર.
ક તામ તો થાય ને.
હ પાણી વગર કઈ બીજું તો કઈ નઈ હંજવારીને પોતાને એવુંપ નાખીધું. બીજું કપડાને તો ધોવાય નહી, પાણી ન હોય. તો નાવ ક વાસણ માં એ થાંભળાઈ ધોયા તો ગેંડી માં ડોલ પરી, ને ડોલ એમ તો થોડાક જતા વાંધો રને મેગીના જ
હ
બ તે પછી અત્યારે તો એમ તો વાા જ હશે તો એ મૂકી દીજા, હવા પાણી આવે ને ખધવાય ને ઓલી ડોયલા થી કઈ ફેરખા ધોવાતા જ નથી, થોડાક હોયથી.
હમ હમ
થોડીક નાની ડોલે છે તે, હમ.
હ. નાની દોરી માંથી પછી તો જં જ કઈ ધોવાય નહી.
મેબી હમ હમ હા ર હું હલે છું
જમીન માં તો કઈ છેતાર સુધ
હમ હમ કોરો તો મા હમ
તમારે સો શીખ કે નહી
હા અમારા છોકરા કોડી એમ નાખે એટલે કઈ નઈ જાય
આમાં તો એમ તો હોવે કોલિયામાં તો
હમ
હમ ઠી હમ તો તમારે કો છો અમારે તો હજી ઘોડિયામાં બપોરેય હોય ને હ જે ઘોડિયામાં હો
અમે બોપોર એક ટાઈમ જો આવ પછી હાંજ તોને પછી હભળતી કરું જોઈ
હોય
હ જીતી કર છો
હા
ત્યા તો ભેગો છું એ
છે કોઈહા હમ અમારે તો પછી તો ભેગો હોય અડધી એટલે રાાયતે થી તો અત્યારે જો થોડીક વાર રઈ જાય એટલે પાછો ઉઠ છે હમણા
હમ
એક વાગે હતા તાર પછીે જ લઈ લઉ તો રે
ઘડી આમ હોય તો ઘડી ખૂતો રહેે ગળિ એલા કરે ને લે કરેે અમારે તો એટલે કોળિયો આયલા કર એટલે એની અંદર એ થઈ જાય હખી એ ને હાલે નવ મહિને ટેવ જ છે પેલા હોડિયામાં હોવાનું ના હોડિયામાં હોવાની જ એ કોડી અનકતી
અ તો હારું ખોરવાના એવા હોય તો અરે તો જો નથી કઈ થાય. હવે
હમ અમે તો હજી ઘોડિયાને એવાજ રાખવા થોડોક. તેમનો જતા હોતી અમાર તો હ અમે ઘોડિયામાં હો હોય ને તો અમારે તો પછી હવામાં વેલું ઉઠવાનું હોય તો ભેગું. તોય ને તો ઘોળિયામ નાખી દઈએ ને દૂધ દઈ દઈએ એટલે હું તો રહી તો નવ વાગ્યા હુધી. ઓ કરીએ. એટલે ઉતારે એટલે વાંધો ને તો બધું કામ થઇ જાય ન કરર તો. કામે. કઈ હવારમાં નાસ્તો કરીને છોકરાને સ્કૂલે મોકલવું મોકલવું કે એને પછી હા ચું ઓકે હું કરું.
શું કરો હા બેઈને પછી શું કરવાો.
હા તો એટલે પછી. મ કોળિયા ના જેવા રાખા કોળિયો અમે તો બેન ભેગ ભેગું જ રાખીશ હોય. ભેગો ભેગો હોય ને તો વાંધો નહી ફલ્ડિંગ વાલું છે ને અમાર ગોળી તો પછી પણ હોય. ગમે ન્યા ગયા હતા આપે લઈ લીધું. ઉપાધિને તમારા છોકરાને હારુ એવા નથી.
હા હા આ અત્યારે જો જાગે પાણી પીવે
તે હા. હારુ હારુ હાલો તો બેન રાખો.
એ હા વાંધ નહીં.